હલો અવાજ આવ્યો મારો?
હા હા સચિન ભાઈ મારો અવાજ આવે છે.
હા આવે છે ને એકદમ
કેમ છો મજામાં છો
હ એકદમ રેડી તમે કહો બસ એેડી જાય તમારે
બસ હેડિું જાય હો ભયા
એવ ચા પીતી
હા ચા ભી દી તમે પીધી
અમે નહી પીતા ચાય
કેમ
નહી બંધ કરીને છે ચા
કઈ માનતો નહી તો હું એ બાબતમાં કહેવા માગુ છું જેમ કે આપડે આ મો જે એક થી બાર ધોરણ માં ભણ્યો ને ત્યારે મને બઉ જુની યાદો કેવી ત તમને કે અમે શું કર્યું તું ના કર્યો કીધું લાવ કીધું અમે સચિન ભાઈને ફોન કરો તો જૂની યાદી કરી નાખું
હા અમારે યાદ તાજી થઇ જાય ને બોલો
હા તો અમે જયારે એક થી પાંચ ધોરણ ભણ્યા ને ત્યારે બઉ મજ કરી એટલે તમે છોકરાઓ એટલા બધા ફાલે ચડ્યા ફાલે ચડ્યા એટલે તમે વાત જ જવા દો કે તમે વાત તમે જો અમારી સાથે હોત ને એમ જ કે ના કે તલ ભાઈને કે વાત જ આખી ન ના હતા ત્યારે એટલા અમે એટલા મસ્ત કોર હતા એટલા પ બહેનોને અમે ચોક મારતા પછ ડસ્ટકર મારતા પછી જેમ કે હું એક છોકરા અંગાર એવો ઝઘડો કરીને આપ્યો એક છોકરાને લોહી લવણ કરી ના આપ
ના હોય
વાત જ જવાનીઈ તમે તો શું કોઈ મોટી વાત એવી એમ છોકરો તો આમ રોઈ રોઈને પેલો થઈ ગયો એને એનો બાપો આવ્યો પછી મને ગોતવા ફર્યોછ તવા તો કોઈ છે જડી જ
હા
હાહા
અમારે પણ એક જ એવું થયું તું.
હા હા
આઠમા ધોરણમાં અમારે એક ફ્રેન્ડ ભણતો હતો ને તેને એક જણાને આઈ કાર્ડ આવે ને જે આપણે એ ચોડ્યું તું માથા મને લોઈ લોઈ કહી નાખ્યોને પછ સાહેબ આવ્યા સાહેબ એ થોડીક હાઈટ માં નાનો હતો ને એટલે એ નાના છોકરાને થોડી ઉપાડીને ઓફિસ લઈએ ને પને હમ જાય પને છોડી દીધો તો કઈ કર્યું નતું એ હમ અને આપડે તો પછી ખબર જ છે ને આઠ આઠમાં પછી તો આપડણે સાતમાં પ તો ભેગા થ હતા ને
હા વાત
હા આજવધી બેકાર છી એ.
હા આજુ બધી અને જેમ એ રી જેમ કે વાદી બંને વાદી ભેગા જતા હોય છે એ પણ એવી રીતે આપડે એવી રીતે જઈશું કરશું મજા કરશું
હા હા આપડે ઘણા કાંડ કરેલા છે આપે સ્કૂલમાં તો આમ વાત જ થ બિલકુલ ભણતા નહી ને એ જતા રહેતા ફરવા બારે
હા કાંડ તો એટલા કરેલા છે કે આખી નિશાળજો. હા આખી નિશાલ ચોરાલી છે એમ. હા. અને હું એક કહેવા માગુ છુ જેમ કે હું કોચમાં ધોરણ જે આઠ માં ધોરણ પડ્યો ને. ત્યારે મુુ કમાં હતો. અ બ ક એવા ત્રણ વર્ગ આવે મુ જે કમા હતો. તેમાં અમારે મેડમ હતા જે નીતાબેન હતા. નીતાભાઈ એના ત ઇંગ્લિશ ના મીડિયમ હતા ક્લાસ ટીચર.
હા.
એ ઇંગ્લિશ ના ક્લાસ ટીચર હતા એટલે કોને મને એવ ઘણો સમજાવે ઘણો પેલો પણ હવે મને ઇંગ્લિશ કો મને જ ના બે કે ત આ વસ્તુ શું બોલી રહ્યા છો, મન તો શુદ્ધ એટલે શુદ્ધ ગુજરાતી જ હ મને ઘણું બધું ઇંગ્લિશ શીખવાડવાનો પ્રયત્ન કર્યો પણ હું ના શીખી શક્યો. પછી મારે ગુજરાતી મેડમ ના હતા એ મોહનાબેન હતું શું હતું મોહનાબેન. મોના બેેન એવા હતા કે જેમ કે આપડણે હેડયા જાતા હોય ને. એાર એટલે ખંજવાળા આવે કે તમે વાત જ જવા દો.
ના હોય.
હા પણ તમે તમે ભણેલા હશે તમને ખબર હશે એમને ખંજવાળ ખુબ આવ
સ બધે નીતાબેનને ઇંગ્લિશમાં બહુ પણ આવતા ભાઈ મોહનનાબેન છે બધ તેના આપણેે તો ભેગા હતા ને એટલે ખાલી વર્ગ જ અલગ હતા બાકી સ્કૂલ તો એક જ હતી ને આપણે.
હા વાત સાચી હો. હા, તમે છ થી આઠ માં શું શું કર્યું મને જણાવો ને થોડું?
છ થી આઠ માંથી તો આપણે એને જો આપણે કોઈ ભણતા નહી આપણે જો જો લાઈબ્રેરી હતી એટલે કઈ કામ બીજું થોડુંક હોય ને નાનું એ તો ઉડી જતા લાઈબ્રેરીમાં એ વગર કામ નહી અને કઈક આપડે ભણતા તો નઈજ છ થી આઠ તો એજ કર્યું ભાણિયાનઈ, ફર્યા છે અને પ શું કે ગમેએ કાંડ બીજો કરતા, લેસન ના લખતા, સાહેબ એ મારતાને બધું બો કર્યું એમ, હમ્મ.
કાંડ બોવ કરી નાખ્યા
બઉ કાડ કરી નાખ્યા અને દિવસે તો એક વખત ઓફ ઓફિસ જયા વાળું ચાલે જ નઈ, માર ખાતા વાળની સાઈડની ચાલે જ ની
હા, તમારી પણ વાત સાચી છે. જેમકે અમે ખો બધા અહ સાહેબની માર ખાધી, બેનોની માર ખાધી અમારે જે બેનો ખૂબ હતી, કે સાહેબો કરતા બેનો ખૂબ હતી જે ભણાવે પેલું કરે જેમકે અલગ અલગ રીતે ભણાવે પછ રમાડે, અમને એક ફેરો ત્યાં રમાડવા લઈ ગયા. પછી મેં કબડ્ડીમાં ભાગ લીધો, કબડ્ડીમાં ભાગ લેતો એટલે અમે કોને અહ કબડ્ડીમાં બાર જણાની ટીમ હતી.
હમ્મ.
બાર ટીમો હતી ને અમે અલગ અલગ ખેલાડીઓ હતા જેમ કેમકે અમે સાત વખત જીત્યા અને એક વખત હારી ગયા છે ફેર મને એ સામેથી અમને બોલાવ્યા કરતે, અમે ફેર અમે ગયા, એમ કરીને અમે જીતી ગયા અને સારું ઈનામે મળ્યું, પણ અમે જે એક બાબતમાં ઝઘડો થઈ જાયો કે તમે વાત જ જવા દો, અમે એ છોકરાને એટલો માર્યો, એટલો માર્યો કે તમે વાત જવા જ દો કેમ એ દગો કરી જતો હતો, જેમ આવે એટલે આમ જતો રેહ કે હું નાથી આઉટ આમ ને તેમ એ બાબત ઘણું બધું કેતો એટલે એ તમને એવો મમણા ભરી નાખે કે તમે વાત જ જવા દો.
ચિટિંગ કરી છે આને.
હા વાત સાચી તમારી ક્યા હા તમને શું શું વિજોરા માર દો?
અમાને તો ખ્યાલ જ છે, બધું તમે જે કીધું એ આપણે અમેમ ભેગા જ હતા આપણે બધા.
હા.
હા.
પણ આપણા વર્ગ અલગ હતા, એટલે તમને શું શું માણતા અને શું પેલું કરતા અને?
હ અમારે ઘણો અમે તો ક્રિકેટમાં જ ખાસ રેતા હતા. અમારો મેન ક્રિકેટ જ હતું, ફેવરિટ એટલે અમે ક્રિકેટ એમાં શું કે અમે અમારે દસ ઓવરની મેચ રાખી હતી, એટલે અમી લગ પગે ને એક ઓવરમાં દસ રન લીધા એટલે સો રન માર્યા હતા અમે, એમાં ફિફ ઈ મારી હતી, અને બીજાને પાંચ દસ વીસ વિકેટ પડી જઈ હતી ને એવી રીતે રમીન સો રન માર્યા હતા અમે બોલને પસી
હા.
તો ઓલ આઉટ કહી દીધું હતું અમે પણ.
હા.
હા, અને વિજેતા બન્યા હતા એમ.
હા હા.
હા.
હા પાછા જે અમે નવમાં ધોરણ માંથી બાર માં ધોરણ સુધી ભણ્યા એટલે અમે હાઈસ્કૂલ માંથી આવી ગયા, જે અમારું નકળગ ધામ ગામ કરીને આવેલું છે ત્યાં અમે એ આ સ્કૂલ માં ભણ્યા હતા નવ થી બાર. પણ એટલે મુકોને નવમાંની મારી જાણકારી કવ.
હ આપડે તો નવ થી તો સાથે જ હતા ને.
હા ના અગિયારમાંથી બારમાં સુધી સાથે હતા. હા, એટલે હું નવમા ની અંદર એટલો મોનિટર હતો. કે જે છોકરું અવાજ કરે ને એમનું તરત મુહ ફાટી જઈ નેમ લખી નાખું. એટલે નોમ લખી નાખવું એટલે છોકરા ને એટલો બધો સાહેબ મારે કૂટેને. અમને એ બધું જ જોવાની બહુ મજા આવતી જોવાની મજા આવતી એટલે કોને કે સર ક્યારે આવશે, ક્યારે મારશે એમ. કરીને, એક પછી નાલાયક સર હતો, કેવો નાલાયક. એક પાતળીક્ષ હા પતળે ખેંખી જેવો નાલાયક સર હતો, ને એમનું નામ શ્રાવણ સર હતું. તો શ્રાવણ સર.
અચ્છા.
હા શ્રાવણ સર હા એટલે એ વસ્તુ કંઈ રીતે ખબર. એ મારે ને એટલે એમ જોવે ના કે માણસ કેવું છે ને કેવું નથી.
અને પટ્ટી પટ્ટી રાખતો સ્ટીલની.
સ્ટીલ ને પટ્ટી મારે એટલે આમ જોણે લોકડો તો આના તોખાથી મારતો હોય ને. હા એ રીતે માર તો. હા એમ આ પણ તોઈ નાખતો, એટલે જોતો જ ના અમને અમે અમે એક અગિયાર માની વાત કરીએ.
હા.
જયારે ઈ સાહેબ આપને ભણાવવા આવ્યા ખબર છે ને એક
હા હા.
હા ત્યારે આપડે વચ્ચે વાળે બેન્ચમાં બે હતા.
હું.
એ એ તમને પણ ખ્યાલ હશે.
ખ્યાલ છે.
હા વચ્ચે વાળા વચ્ચેમાં બે હતા એટલે કોને કેવું થતું ખબર જે એ પતળે ખ્યાખી વાળા સાહેબ રે ને એ આગળ જઈને પાછળ આવે આગળ જઈને પાછળ આવે એટલે આગળ જને પાછળ છે એટલે આપડે બધા એક નિયમ કર્યો હતો કેવો કર્યો હતો ખબર
હા
હા આગળ જાય ને એટલે હસવાનું એટલું સાલું કરી નાખી ને પાછળ આવે ને એટલે ખબર ના પડે કે કેવા માણસો કઈ રીતે હસી રહ્યા છે.
કોણ હ રહ્યું છે શું થ રહ્યું છે એનાને ખબર ન હોતી
હા એ સાહેબ ને ખબર ના હોતી એ આપણેે જાણતા એ આપડી ગેંગ ને જ ખબર હોત
જને જ ખબર હતી
હા એવી ગેંગ હતી કે તમે ભત જવા દો કે એ રીતે અસુબાનો ફરે એટલે આપડ કોઈ બધે ચોપડીમાં જ નજર હતી કે જેમ કે આપડે શું કરી રહ્યા છો હા સાયલેન્ટ થઈ જતા એવી રીતે ત્રણ ચાર વખત હા એવી ત્રણ ચાર વખત થયું એટલે બધે બધેને ઉભા કર્યા એટલે ફૂટ પટ્ટી કરીને એવા મારી નાખ્યા એવા મારી નાખ્યા જાણે કપડા ધોઈ નાખી ને એ ટોકી જ પડ્યો તમે વાત જ હા બઉ માર્યા તા
એમાં પછી એવું થય આપડે ખબર એક અગિયાર માં આપડે પાછળ બે હતા પછી આપડે બધાએ ભજન ચાલુ કર્યું હતું પછી જે બુધધ ગોધડ લાયા ત ગોધડ પાસેને બધા બેઠા હતા પછી કોકે દરવાજો ખોલી દીધલ સાહેબ જોઈ જને ઓફિસમાં જોને પછી, આપણે હતા લગભગ વીસ ત્રીસ જણા, અને એમાંથી આપ આપણું નામ આવ્યું હતું તારું મારું અનેને બીજા બે જણા હતા ને આપણે ઓફિસમાં ગયા ત ખબર હોય તો.
હા વાત સાચી.
હ અને ઈ ટાઈમે હું આખા સ્કૂલ નો જી એસ એટલે કઈ મનતો ન કીધું, પણ તમને કઈ ના કીધું કે તમને શું કવું જવા દીધું. હતા અને ખબર ઓફિસમાં આપે બેઠા હતા બધાને તો એમ કે બધા હોય ને તો મારે હસી. તું કર્યું છે પણ અંદર અંદર જતા તો ખબ મસ્ત હતા હતા હતા હતા જતા ખબર હ.
હા વાત સાચી હ હ ગયા તા.
હા બધાને એમ હતું કે આ માર ખાઈને શ ગમને એ કારણ કમને.
હા પણ આપ આપડણે એટલા સાચાન સાહુકાર હતા કે વાત જ જવા દો કે જેમ કે અમુક જે વિદ્યાર્થીઓ હતા એમને સર બહુ રાખતા એટલે એમ કે એવું રાખ કેમ આ બધા સાચું જ બોલતા હશે. પણ નફટને ના લાયક એ મોડ શું જય પાછા, જે સળયું કરવા વાળે મોણ શું જ હોય.
હ અને એ એને એવા લાગતો કે આ સારા હશે.
હા એમને એવું જ લાગતું કે આ સારા છે. પણ હવે અમે જે કાંડ કરીને આવ્યા કે તમે વાત જ જવા દો. કે આપડે બધા પેગા હતા કે તમને પણ ખબર હશે, કે હું છેલ્લે છેલ્લે કે હું એ થોડોક ફસાઈ ગયો હતો.
હા ખબર છે મને અમે તમને જાણ કરી હતી ચેતવણી આપી હતી તમે થોડાક સતત પ્રે જો તમને ગોઠવણી થી તમારે ફસાવવામાં આવે છે છતાં તમે ન માન્યું અમાર ખબર છે?
હા તમારું ના માન્યું હોય એટલે અમે જાતા છેલ્ જાતા અમે માફી પત્ર લખ તો કે અમને જવા દો અમે છોડી મૂક્યો પણ અમે કોઈ માન્યું ના અમને પણ અમે એ સરને એટલો હેરાન કરી નાખી એટલા હેરાન કરી નાખ્યા કે તમે વાત ટ જવાડો એમનું નરસિંહ નાલાયક નોમ હતું નરસિંહ નાલાયક એ વિદ્યાર્થી એવું મારું નોમ પડ્યો કે સાળો વસનો ફરેલો માણસ આ્યો જ છે
હમ ખબર છે મને
હા હા તમને યાદ આયું શે આયુ ને હા નેસ નજરાનો એ કહેવામાં આવતું એનું નામ શું નેસ નજરાનું
હમ તોની આંખો ખરાબ છે એમ કેતા
હા આંખો ખરાબ છે એટલે હું તાકે એટલે વાત જ જવા દો કે એમને બધું જ તોડી ફોદિને ખઈ જ જાય
હા
સાળું કોઈ સાજું જ ન રાખે એવો નાલાયક માણસ હતો
હા
હા એટલે તમારું હા તમને પણ ખ્યાલ હશે પણ પ એ છે જે જાતકો ને હું થોડોક ઓલો કરી નાખ્યો એટલે હ એવું થયું કે લહડો હવે એ વધારે કર